હલો કેમ છો
હલો
હલો
હા કેમ છો
બસ મજામાં તમે કેમ છો
હું પણ એકદમ મજામાં જ છું
અવાજ આવે છે મારો
હા તમારો અવાજ સંભળાય છે
સારું તો હું ઘણા ટાઈમથી વિચારતી હતી કે ફોન કરું અને વાત કરું એક ટોપિક ઉપર જીવનમાં હાસ્યનું મહત્વ જે આપડે હાસ્યએ એનું જીવનમાં મહત્વ શું છે એમ
તમારી વાત સાચી છે હું પણ તમારો ફોન આવ્યો ને એટલે મારો આખો દિવસ સારો થઈ ગયો હું મજામાં છું અને મને થોડો આમ જોુવ ને તો ઓફિસ ના કામમાં વ્યસ્ત પણ સાચું કવ ને તો આજકાલ આ જે ફોન ઉપર ની વાતો છે ને બહુ ઓછી થઈ ગઈ છે
સાચી વાત છે અને આમ અત્યારનું જીવન એવું થઈ ગયું છે હાસ્ય એક ભગવાન માણસ ને આપેલી એક સુંદર ભેટ છે હા શું માત્ર એક આનંદ નથી પણ જેમ કે કહીયએ ને કે આપડે કોઈ પણ સ્વાસ્થ અને મન સંબંધિત કોઈ પણ લાભદાયક હોય છે પણ અહીયા હાસિયતથી જ હોય છે આપણેે એકબીજા સાથે વાત કરીએ અને ખુશ થઈએ હાસ્ય એક એમ કહીએ કે
કે આજકાલ લોકો પાસે નોકરી છે પૈસા છે સુવિધાઓ છે પણ ચહેરા પરનું જે હાસ્ય હોય ને ક્યાંક ખોવાઈ ગયું છે કોઈક ને કોઈક પ્રકારનું ટેન્શન હોય ને એવું લાગે એટલે મને એવું લાગે છે કે આ જે સ્માઈલ છે છે એક એવી દવા છે જે પૈસા આપ્યા પણ પૈસા આપ્યા વગર પણ માણસને શું કેહેવાય હળવો બનાવી દે છે ટેન્શન ફ્રી બનાવી દે છે
હમ આ સારી વાત કરી તમે કે દવા વગર એ માણસને સાજા કરી દે એવું છે હાસ્ય એક વસ્તુ જે કોઈ પણ માટે ફાયદાકારક છે એમ હસવાથી મન પ્રસન્ન રહે છે જેમ કે તણાવ ઓછો થાય છે અને સકારાત્મક વિચારો આવે છે અને આજુબાજુમાં આપ
હા એટલે મેં ઘણી વખત અનુભવ્યું છે કે જયારે કોઈક વાત ને લઈને હું ગમે જ્યારે ચિંતામાં હોઉં ને ત્યારે આપણે શું કેહેવાય આપણા ફ્રેન્ડ સર્કલમાં આપણા મિત્ર માં મળીએ અને ત્યારે જઈએ ને તે લોકોને જોડે જઈને થોડીક મજાક મસ્તી કરીએ એ લોકો આપણને હસાવી દે અથવા આપણેે એને હસાવી દઈએ તો આમનુંને આમ આપડા મનનું છે ને ઘણું બધું ટેન્શન ઉતર ાય છે એટલે સમસ્યા કદાચ એ જ હોય શકે કે આપણો શું કહેવાય કોઈ પણ હોય પણ આપણને હાસ્યમાં એવી રીતે મુક કે આપડ શું કેવાય જે સિચ્યુએશનને જોવાની જે આખી શું દ્રષ્ટિકોણ હોય ને જ આખો બદલાઈ જાય
હા સાચી છે તમારી કે હાસ્ય આપણેે એકબીજા ને મળીએે ને તો જ આપને હાસ્ય મળે એવું જરૂરી નથી અને આપણે અંદર થી કઈ આપણે સારું કામ કરીએ તો બી આપણે હાસ્ય આવી જાય છે કે આનંદ આવે છે આપને એ એક આપડી ફેસ પર સ્માઈલ જ આવી જાય છે એમ કે આપણે આપણા શોખ માટે કંઈક કામ કરીએ કે બીજા કોઈ માટે આપણે સારું કામ કરીએ કોઈની મદદ કરીએ તો પણ આપણા ચહેરા ઉપર સ્માઈલ આવી જાય છે
ચોક્કસ આપની વાત એકદમ સાચી છે ઘણી વાર કેવું કે આપડે કોઈ બીજાની મદદ કરીે ને ધારો કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તે છે એને જમવાનું આપલું એવી કોઈ પણ વસ્તુ તો એના કારણે પણ આપણને આપણા જીવનમાં ઘણી વાર ખુશી મળતી હોય છે જેના કારણે પણ આપણા ચહેરા પર સ્માઈલ આવતી હોય છે
હા અને શાળા કે કોલેજમાં પણ હાસ્ય નું મહત્વ છે અભ્યાસની વચ્ચે થોડુંક હળવું વાતાવરણ હોય પછી વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભણી શકે કે છે ઘણી વખત હળવી મજાક એ બા પણની યાદો પણ આપણે યાદ કરીને હસી શકીએ છીએ
હા એટલે તમે જે કહો છો એકદમ યોગ્ય છે કે બાળપણમાં ક્યારે કેવું કે શું કેવાય ટીચરો ઘણી વાર આપણને ખીજવા ત પણ સાથે સાથે એ લોકો હસાવતા પણ કારણ કે જીવનમાં હશે એ પણ રીતે જરૂરી છે એ રીતે બીજી બધી વસ્તુ શખ જરૂરી છે એમ હાસ્ય નું પણ આપડે જ્ઞાન લેવું જ જરૂરી છે
આ તમે વાત સારી કરી કે હાસ્યનું જ્ઞાન લેવું પણ જરૂરી છે અત્યારે તમે જોયું હશે કે યોગા કે પ્રાણાયામ કે બધામાં એવી રીતે હસવાનું કે છે કે હસવું તમારે ખુબ જરૂરી છે એટલે ખુલ્લા મનથી તમે હશો
હા એટલે કેવું કે તમે જે કો છો એકદમ સાચી વાત યોગા માં ને એ રીતે હાસ્ય આપણને મળે છે અત્યારે લોકો લાભ ક્લાસ કરે છે સવાર વહેલી સવારે શું કહેવાય હાસ્ય કરે છે એક થેરાપી જેનાથી આપણા બોડી નું બ્લડ પ્રેશર એ પણ એક એકદમ રિલીઝ થાય છે એટલે શું કેવાય માત્ર હસવું એ માનસિક રીતે પણ નહીિ પણ શારીરિક રીતે પણ આપણા જીવનમાં એટલું જ ઉપયોગી થાય છે જેનાથી કવાય અમુક એવી બીમારીઓ છે જેનો ઈલાજ માત્ર હસવાના કારણે પણ શક્ય બની ગયો છે
હમમ કે ખુલ્લા દિલ થી હસીએ ને તો જેનાથી આપણે તણાવ છે ઓછો થાય છે મનને શાંતિ મળે નવી તાજગી આપને મળે એમ અને આખો દિવસ આપડો સારો રહે સવારે જે લાફિંગ ક્લાસ કરતા હશે એને ઘણો ખ્યાલ હશે કે એમાં એમનું ઘણું બધું જે તણાવ છે એ દુઃખ છે એ માઇનસ થઈ જતું હોય
હા એટલે કેવું કે આપડે શું કેહેવાય સવાર માં ઉઠીએ અનેને સવાર માંથી જ આપણો દિવસ સારો હોય છે સવાર માંથી જ અ શું કઉ આપડું મન થોડુંક ફ્રી હોય ફ્રેશ હોય પ્રફુલ્લિત હોય તો આખો દિવસ આપણને શું કહેવાય કામ કરવાની આમ મજા આવે એટલે શું સવાર માં થોડું ઘણું આપડે હસી લીધું હોય જેના કારણે અને આપણું માઈન્ડ ફ્રેશ થઈ જાય તો ઈનડાઈરેક્ટલી આપણો આખો દિવસ પણ સારો જાય છે અને એના કારણે આપણને આપણા ધંધામાં કે જે આપણે નોકરી કરીએ એમાં પણ પ્રગતિ મળે છે એટલે એ પણ એક મોટો ફાયદો છે.
હા આ વાત તમે સરસ સારી કરી કે આપડે નોકરી ધંધામાં બી સારો ફાયદો મળે છે. એ હાસ્યના કારણે આપણે આનંદમાં રહીએ તો આપણે કામ સરખી રીતે સારી રીતે કામ કરી શકીએ. અને આપણે તણાવમાં હોઈએ તો એ કામ ભી બરાબર પ્રોપર ના થઈ શકે. જીવનમાં મુશ્કેલીઓ તો આવતી જ રહે છે પણ જો આપણે હકારાત્મક વિચારસરણી રાખવી જોઈએ અને હસતા રહીએ તો મુશ કેલીઓનો પણ સામનો આપણે આસાનથી કરી શકીએ અને હ તે આપને આશા આપે ને હિંમત આપે છે અને આત્મવિશ્વાસ બી વધારે છે આપણો તો આપડે હસવું જરૂર જરૂર જોઈએ હસવું. પણ અત્યારે આ
લાગે છે કે આપણે રોજ થોડો સમય એવો રાખવો જોઈએ કે જેમાં કોઈ ટેન્શન ની વાત ન હોય પરિવાર સ સાથે બેસીને આપડે વાત કરી શકીએ ફ્રેન્ડસ લોકોને સાથે થોડીક હળવી મજાક કરી શકીએ અથવા કોઈ પોતે જ આપણે નાનપણમાં કરેલી આપણે કોઈ ભૂલો હોય એવી રમૂજી ઘટના ને યાદ કરીને હસવું જોઈએ. જીવનમાં ખુશ રાખવા માટે શું કેવાય આ વા બધી વસ્તુ આપણા માટે જરૂરી છે. અને જેટલું કામ જરૂરી છે એટલું હાસ્ય અને આપણી શારીરિક અને માનસિક જે હેલ્થ છે એને પણ સુધારવી જરૂરી છે.
હા આ વાત તમે સારી કરી કે પરિવાર સાથે ભી મળીને મિત્રો સાથે મળીને બી હસવું જોઈએ. પણ આપડે આપણા નાના બાળકો હોય એની સાથે પણ આપણે હસી શકીએ છીએ. ઘણો બધો આનંદ મળે છે આપણા નાના બાળકો સાથે રહીએ તો. અને એને ગાર્ડનના આજુબાજુ ક્યાંય લઈ જઈએ તો બી આપને ઘણો આનંદ મળે છે એનાથી.
હા એટલે બધી જ વસ્તુ સાથે મળીને આપડે જોઈએ તો છેલ્લે કેવું કે જે પ્રમાણે પૈસા કમાવા જરૂરી છે ને એ પ્રમાણે આ બધી વસ્તુ તો જે હાસ્ય નું જે મેનેજ કરવું એ પણ બધું જ જરૂરી છે જો આપણેે હસવાનું જ ભૂલી જઈએ ને તો સફળતા નો આનંદ પણ નથી રહેતો ઘણી વાર કેવી નાની નાની વસ્તુ આપણે કરીએ પણ આપડે જો એની પાછળ શું કહેવાય થોડું ઘણું આપણે બીજા લોકોને શેર કરીએ ને થોડુંક હસી લઈએ તો શું કેય આપડે ખુશ થઈ જઈએ એટલે માણસ માત્ર જેટલો ખુશ પૈસા થી રહે છે એટલો પોતાના પરિવાર અને મિત્રોની સાથે પણ રહી શકે છે.
હા એ વાત તમે સાચી કયરી કે અમુક લોકો પૈસા થી જ ખુશ થતા હોય છે કે અમુકને કાંઈક એવી આપણ ને જે જે આમ જરૂરિયાતો હોય એનેથી જ એ ખુશ રહેતા હોય. પણ એવું ના કરવું જોઈએ. એમને આજુબાજુના વાતાવરણને બધાને પરિવારને લઈને હસવું જોઈએ અને હસવું એ બહુ સારી વસ્તુ છે.
હસવું એ આપણા દિલ માટે પણ ઘણું ફાયદાકારક છે.
એટલે જે પ્રમાણે આપણેે બધી વાતચીત કરી એ પ્રમાણે આપડે રોજ થોડો થોડો સમય કાઢી અને આપણે થોડું ઘણું હસવાને આપણો જે આનંદ કિલ્લોલ કરવો છે એ બાબત ઉપર વધારે ધ્યાન આપવું પડે.
હા એ વાત તમે સાચી કરી કે આપણેે આનંદ ઉપ પર ને એના ઉપર વધારે ધ્યાન આપવું પડે. એ સો ટકા ની વાત છે આપડે જીવન બધી મુશ્કેલીઓ તો આવવાની જ છે. પણ આપડે હસવું બહુ જરૂરી છે. તો હસતા રહીએ અને હસાવતાં રહીએ.
જી જી જી કઈ નહી ચલો આજે મારે ઓફિસ જવાનું છે. આપણે શાંતિથી પછી વાત કરીએ બાય બાય.
બાય તમારી સાથે વાત કરીને સારું લાગ્યું.